માં, કેમ છો?
મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. શું કરો રહો છો તમે?
કાંઈ નથી બેસેલો હતો. તમે શું કરતા હતા?
કાંઈ નહી. ટોચમાં પડ્યા અમારું કલ સ્પોર્ટ્સનો કોમ્પિટિશન છે રનિંગ કોમ્પિટીશન
આનો વિચાર કરી રહ્યો છો
બરોબર બરોબર કયો કોમ્પિટિશન કયા સ્પોર્ટ્સમાં તમે ભાગ લીધેલા છે
રનિંગ કોમ્પિટિશન માં
અરે વાહ ખુબ સરસ વાત છે આ તો સ્પોર્ટસ અ તો તમે તૈયારી કે કરેલી છે રનિંગ માટે
હા આમ તો તો હમણાં હું સ્પોર્ટ્સ માં અ રનિંગ નો તૈયારી તો સરસ કરેલી હતી પણ મને આ તકલીફ થયેલી છે કે કાલ શું થયું કલ કાલે આપડે કેમ પફોમેન્સ આ બધું દિમાગમાં ટેન્શન છે
હા હા તો છે અ એક દિવસ પહેલા આપ હાર્ટ બીટ આમ કઈક ઊંચો થાય કઈક નીચે થાય આમ થાય છે કે અમે જીતુંશું કે નહી જીતું છું કઈક અમે હારી તો નહી જાવ આમ થાય પણ તમે તમારા ઉપર અ વિશ્વાસ રાખો તો તમે જીતી જાઓ. અને મને અ ખ ખબર છે કે તમે જ જીતવાનો છો
હમ્મ હમ્મ તમારો ખૂબ આભાર અને હું તારાથી અ પ્રશ્ન પૂછવાનું છે કે તમે અ સ્પોર્ટસ ગમતો હતો
હા હા મને તો સ્પોર્ટ્સ ગમે છે બહુ ગમે છે મને સ્પોર્ટ્સમાં ક્રિકેટ બેડમિન્ટન ટેબલ ટેનિસ એ આ બધી સ્પોર્ટ્સ બહુ ગમે છે અને તમને કઈ સ્પોર્ટ્સ ગમે છે
સરસ સરસ તો તમે કોઈ પણ સ્પોર્ટ્માં કોમ્પિટશનમાં ભાગ લીધી હતી
હા હો અ ત મારા સ્કૂલમાં જયારે નાનો હતો ત્યારે ચેસ ખેલતો હતો તો ત્યાં મેં કોમ્પિટિશનમાં ભાગ લીધેલી હતી અને મજા આવતી હતી મને કોમ્પિટિશન રમવામાં ક વાત જીત્યું પણ હતું અમે
બહુ સરસ ગર્વ નું વાત છે કે તમે સ્પોર્ટ્સ માં જીત્યું હતું અને તમેં સ્પોર્ટ પણ બહુજ અ સરસ મજા આવે છે સ્પોર્ટ્સ રમતા તમે
હા, તમે ક્રિકેટ જોવ છો?
હા-હા, હમણાં હું ક્રિકેટ તો મારો ફેવરેટ સ્પોર્ટ છે.
હા-હા, આ તેમાં ઘણા બધા ક્રિકેટર્સો તે કેટલી મહેનત કરીને ક્યા, ક્યા આઈ. પી. એલ ખેલે છે અને આઈ. પી. એલ ખેલી પછી ઇન્ટરનેશનલ ખેલે છે અને તે જ્યારે આપડા વર્લ્ડકપ હોય છે, ત્યારે તે ખુબ સરસ રમીને આ.. આપડા દેશને જીતાવે છે અને તેનું નામ રોશન કરે છે. તે કેટલી પ્રાઉડ મુમેન્ટ થશે ને તેના માટે
હા-હા, વા તો તમે બિલકુલ સાચો કીધો હતો કે આપડા ભારતના અ નેસ નેશનલ ગેમ તો આપણાં ભારત માં હોકી છે, પણ આપડો પૂરો ભારત ક્રિકેટ પસંદ કરે છે, આ તમા અ તમે મારો ભાર થિ સહેમત છો?
હા.. હા.. હા, હું તો સહેમત છું કે ભલે હૉકી કી છે, પણ ભારતના હરેક રાજ્યથી ઘણા બધા લોકો ક્રિકેટ તો જોય જ છે અને તેમને જોવાની બહુ મજા આવે છે અને તે રમે પણ છે. અ તમારી વાત તો સાચી છે કે અ અ.. ભારત દેશમાં જ્યાદા લોકો અ ક્રિકેટ જ જોય છે.
હમ્મ તો.. આ ક્રિકેટમાં ઇન્ડિયાનો ફેવરેટ અ સ્પોર્ટસ બની ગયો છે અને આમ ફોટો અમ કમ એજ વાળો અ.. છોકરાઓ અ બેસ્ટ, અ બેસ્ટ પરફોમન્સ દેખાવે છે અને બેસ્ટ અ આપડો રમે છે, આપડો હંડ્રેડ પસેન્ટ દે છે. એના, એના પરફોમન્સથી એનું સિલેક્શન થઇ જશે. આપડો આમ, આ પ્લેયર આમ છે, મસ્ત રમતા આ ઇન્ટરનેશનલ માં પણ મસ્ત પફોમન્સ દેતા હતા. આ તો ઇન્સ્પિરેશન છે બધા લોકોમાં, અમારું એવો વિચાર છે.
હા, તમે એકદમ સાચી વાત કીધી કે ઘણા બધા પ્લેયર્સે છે, આપણેે જોયે છે કે તે અ નાની-નાની ઉંમર માં કઈક અ ઉન્નીસ બીસ કે જે જેમ તે, જેમ તમને કતા કેહેતા હતા કે વૈભવ સુયૅવંશી છે તે તો આ પન પંદર વર્ષ નો જ છે અને તે આજ ઉંમરમાં ઇન્ટરનેશનલ રમી લીધો છે તો તે બઉ અ આપણા છોકરાઓ માટે ઇન્સ્પિરેશન છે કે એટલી નાની ઉંમરમાં પણ આપણે મહેનત કરીએ તો આ મુકામ પર પહોંચી શકે છે અને આ. અ અ ઘણા બધા બીજા પ્લેયર્સ પણ અ તેમની બેકગ્રાઉન્ડ અ સ્ટોરી આપણે સાંભળીએ છે કે તે કેટલા અ અ આમ કે છે ને કે ગરીબ પરિવાર થી આવતા હતા અને તેને તેમનો ફેમિલી બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ ન હતો તો પણ તેને હાર નથી માન્યો ને તેને મહેનત કીધી અને તેણે આઈ. પી. એલ રમ્યું કે ઇન્ટરનેશનલ રમ્યું તો તે ઘણા બધા લોકો લોકો માટે ઇન્સ્પિરેશન છે કે અ અમારી પીછે કંઈક ફેમિલી બેકગ્રાઉન્ડ ના હોય તો પણ આપણે મહેનત કરીએ તો આપણેે જિંદગીમાં સફળ બની શકે છે
હમમ આ તો તમારો વાત બહુ મને અ સાડા દસ થાય છે આ બેકગ્રાઉન્ડ આપણો બેકગ્રાઉન્ડ મજબૂત થવું જોઈએ અ અગ અને બેકગ્રાઉન્ડ મજબૂત નથી હોય તો આપણે બહુ તકલીફ થશે પણ અ બધા પ્લેયર સે કોઈ કોઈ પ્લેયર્સ પણ જેના નામ હાર્દિક પંડ્યા અને આમ રિંકુ સિંઘ વૈભવ સૂર્યવંશી એમ એસ ધોની આ બધા પ્લેયર્સ બેકગ્રાઉન્ડ થી ઉભા થયા હતા તો એનાથી આપણે ઇન્સ્પિરેશન લેવું જોઈએ જોઈએ તો તમારો અ ફેવરેટ પ્લેયર કોણ છે ક્રિકેટમાં
મારો તો રોહિત શર્મા છે તે જે રીતે બેટિંગ કરે છે આમ ઓપનર છે ને આઈન આ અ મેચના સ્ટાર્ટિંગમાં જ આઈને તાબડતોડ બેટિંગ કરે છે તે મને બહુ ગમે છે અને અ પુલ શોટ જે ને મારે છે તે તો મારો ફેવરેટ છે અને તમારો
મારો તો વિરાટ કોહલી છે
હા હા હા તે પણ સારો રમે છે અને તમારી ફેવરેટ આઈપીએલ ટીમ કઈ છે
આરસીબી છે મારું તો તમારું
હા મારું તો મુંબઈ ઇન્ડિયન્સ છે
તારો
હા બીજું બધુ શાંતિ
હા હા બધું શાંતિ હવે આપણા આ હમ હમ શું બોલી રો છો બોલો હલો
બોલો બોલો તમે બોલો
હું બોલ્યો તે કે આપણા બે ફીફા વર્લ્ડ કપ તો કમ્પ્લીટ થા યા આ પણ ઈન્સટ ઇન્ટરેસ્ટિંગ મેચ હતા, બધા
હા, હા મેં જોયેલું ફાઈનલ ફીફા વર્લ્ડકપનું બહું ઇન્સ, હા, હા મેં જોયેલુ બહુત ઇન્ટરેસ્ટિંગ હતુ, અને જેમ પ્લેયર્સ રમતાતા તે, મને જોઈને ખુબ સારુ લાગ્યું,
હું, હું.
હું મે કેતો હતો, કે તો એતો તમને તમારી કોમ્પિટિશનનું પૂરી તૈયારી કરી દીધું છે,
હા, હા કોમ્પિટિશનનો પૂરી તૈયારી તો થઈ ગઈ હતી, પણ પંદરથી હીટર આનુ કઈ જરૂરી છે, તોઆ હું આપડા મનનો કઉ છું, કે તૈયાર છું, હું
હા, હા, હા તમે તમારા ઉપર ભરોસો રાખો, અને અ તમે તમારા પર ભરોસો રાખજો તો તમે અ. તમે જરૂર જીતી જાઓ,
હું, હું. ચાલો તો તમારાથી વાત કરીને મને, મને બહુ મજા આવ્યા,
હું મને પણ ખુબ સારી રહ્યું ચાલો પછી આપડે મળીને વાત કરીયે,
હું જય શ્રી કૃષ્ણ,